તો તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારો અવાજ આવી રહ્યો છે.
હું આજે તમને હું આજે તમને જે અત્યારે જે આપણે ડાંગર રોપણ વિશે જે થાય છે આપણે જેમ અ દેશી ભાષામાં કએ તો ભાત રોપવાનું કહેવાય છે તેના વિશે થોડી વાતો કરવા માં તો ભાઈ જાણો છો કે ભાત રોપવાથી ઘણા બધા જે ખેડૂતોને આર્થિક ફાયદાઓ થઈ શકે છે. તો આપણે તેનાથી ઘણા બધા એવા આર્થિક લાભો લઈ શકીએ છીએ અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો નું જે જીવન છે. તે આના પર જ ડિપેન્ડન્ટ છે અને લોકો આમાંથી પૈસા કમાઈ રહ્યા છે તે આપણા માટે ખુબ જ સારું એમ કહેવાય છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એગ્રો વાળા છે. તેઓનો ઘણો એવો ફાયદો થઈ રહ્યો છે જેના કારણે જેના કારણે ત્યાંના અત્યારે તમે જુઓ તો ઘણા બધા ખેડૂતોમાં જેે. બિયારણ ખડી રહ્યા છે. તો તેના પછી થી તેઓ બિયારણ ખરીદે છે અને તેઓ તેના લીધે ખુબ પૈસા કમાઈ રહ્યા. અત્યારે તમે જુઓ તો એગ્રો વાળા જે બિયારણ વેચીને ઘણ એવો પોતાનો ફાયદો કરે છે અને તેઓ સારી રીતે પોતાનું જીવન જીવે છે તો. તમે તમારે ઘરે ભાત રોપો છો તો તમે તમારો એક્સપિરિયન્સ થોડો જણાવો.
મ તમારી એકદમ વાત સાથેચ છે કે ઘણા લોકો ડાંગર માંથી પૈસા કમાઈ રહ્યા છે જેમ જે ત તમે જાણો છો હ તમે ચોમાસો વરસાદ પહેલા તમે તરું નાખો નાખીને તરું નાખો છો તેમાં તમે ઘણા પ્રકાર નું તરું નાખો છો, જેમ કે ઘણા પ્રકારનું તરું. ય છે, જેમ કે જયા પછી અન્ય પ્રકારના. અ પ્રકારના તરો હોય છે. જેમ કે, તમે જાણો છો કે. તરું નાખતા હોય, ત્યારે તમે લોકો ઘણા ચકડા. ચકલાઓ તેઓને તળું ખાવા આવે છે, તેવુ તેને સાચવવા માટે ખેડૂતો તે સ્તરને સાચવે છે, તેમથી અન્ય ડાંગરને. પકાવવા માટે તેઓ ટોરોનો નું રૂપ ઊંગાડે છે, પછી કાદુ પાડે છે. જેમ કેન કાદુ પાડીને લોકો તેઓને ભા રોપે છે, પછી તે ના ચોમાસું જાય. પછી તેવું ભાત ના પાક થવા દે છે. તેવો પાક પછી તયા તયાર થઈ જાય તેવ વાતને સંગ્રહ કરીને તેને. જોડે છે. પછી તેઓ તે જોડીને તેઓ. મિલમાં મોકલે છે, તે અથવા તેઓ વેચે છે, જેમ તે પોતા ઘર માટે પણ કમાવે છે, ને તેનું વેચાણ પણ કરે છે, જેમ જે અન્ય ડાંગર નું અન્ય તરીકે ઉપયોગ. કરે છે, જેમ કે તેઓ વેચે છે, તે એ પાક વેચે, તેવો અન્ય. વાનગઓમાં ઉપયોગ થાય જેમ કે બ છે, મમરા બનાવવા માટે ભાતનો ઉપયોગ થાય છે, તેવ ભાત તેઓ ફેક્ટરીમાં પછી તેઓ નું ઘણું સંગ્રહ કરે છે. જેમ કે તમે જાણવાનું છો કે તેઓ ભાત ને ઉગાળવા મા તે અન્ય ઉગ્ર એગ્રોવાળા. અણા અચ તરુ વેચે છે, જેમ કે તેઓ ઘણો પ્રકારના તાર હોય છે. તેઓને ભાવ પણ અલગ અલગ હોય છે. જેઓ ભાવ અલગ અલગ હોય છે. તેમાં તે ભાવ તે તરુણ નાખે તે. ઊઘે તે, ઊઘે પછી તેઓ ભાતને. તરુમાંથી ભાતમાં રૂપાંતર થાય છે, ભાત તે રૂપે તેઓ. શકોચ તે બાતમાં તેઓ સુકોચારો પણ મેળવી શકે છે. જેના પાકાઓ મળી શકે છે, એમાં તમે શું કેવા માંગો?
હાચી વાત છે, તમે જાણો છો કે? તમે જાણો છો કે. અત્યારે ઘણા બધા લોકો છે જે તરુ રપે છેનેમુ બધા ચકલાઓ બગાડવા આવે છે તો તે ચકલાઓને નુસાડવા માટે. આપણે જો એક આપણે જોઈએ તો હેલોવઈન ટાઈપ નુ એક પૂતરું બનાવી દેસું તો તે. પૂતડૂ ને જોયને ચકલાઓ નહીં આવશે અને તે આપણને ખુબ મદદ થશે અને અત્યારે તમે જોવા જાવ. ઘણા બધા એવા આર્થિક સાધનો આવી ગયા છે, જેમ કે આપણે મોટર ફીટ કરી દઈએ તો તે પૂતળો એકદમ ગોળ ગોળ ફરતું રહેશે, જેના કારણે ચકડાઓને લાગશે કે ખે તરમાં કોઈ બેસ્યું છે, અને તે દેખભાર રાખ ખે છે, તો આપણે ત્યાં જઈને ચકલાઓ એ ખાવું ના જોઈએ, તો તેથી કરીને ચકલાઓ ઓછા આવશે, પર તો તમે જોવા જાવ તો અત્યારે ઘણા લોકો ટેકનોલોજી નો ઉપયોગ કરી નથી રહ્યા, અને આપણે જાણીએ છીએ કે અત્યારે તરુ રોપીએ છીએ, પછી આમ ભાતમાં રોપવા માટે આપણે જે પાણી સંગ્રહ ખેતરોમાં કાદવ પાડવામાં આવે છે, જો તે કાદવ ન પાડવામાં આવે તો, ભા ત સરખી રીતે રોપી ના શકાય અને સરખી રીતે ભાત ના રોપી શકાય, તો આપણને ડાંગર ખુબ ઓછા પ્રમાણે મળે છે, તો અત્યારે જો આપણે સિઝનલ બિઝનેસ જો કરવો હોય તો, આપડણે એક નાનું ટ્રેક્ટર લઈ લઈએ, અને જો તે આપણે ભાડા પર ફરાવી તો તેમાંથી પણ આપણે ઘણા બધા પૈસા મેળવી શકે છે, અત્યારે તમે જોઓ છો કાદવ પાડવાનો એટલી બધા ડિમાન્ડ હોય છે કે, ટ્રેક કરોવડ કોઈને મળતા પણ નથી, તેઓ કહે છે કે અમારે અમારું તો બુકિંગજ છે, તો અમે તમારો ઓર્ડર નહી લઈ શકીએ, તો આ બાબતે આપણે થોડું ધ્યાન દોરવૂ જેઇએ આપડે ઘણા બધા એવા ધંધાઓ છે જે સિઝનલ કરીને પૈસા કમાઈ શકીકે છે, પરંતુ આપણે ખેતીવાડીની વાત કરી તો, અત્યારે તમે જોવા જાવ તો. ખાતર પણ ખુબ ઓછું મળી રહ્યું છે, જેમ તમે વાત કર્યું કે તરુની ઘણી બધી માત્રાઓ હોય છે, તેમ ખાતરોમાં પણ હોય છે, પરંતુ આ બધા એક જ ખાતર પસંદ કરે છે, યુરિયા ખાતર છે, અત્યારે ખુબ ઓછા પ્રમાણમાં મળે છે અને આપણે એમ પણ જોવા જઈએ તો યુરિયા ખાતર એકદમ વિલુપ્ત જેવું થઈ રહ્યું છે, તો ખેડૂતો માટે આ ઘણી બધી મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે. અને અમારે અહીંયા તો બધું એવું થઈ રહ્યું છે, કે લોકો આધાર કાર્ડ લઈને જાય છે. અને તેઓને મેં સાંભળ્યું છે કે જેમ આપણે રેશન કાર્ડ લેવા માટે જઈએ, ને કૂપન નીકળે છે, અને કુપન પર આપવામાં આવે છે અનાજ. તેમ તેઓ માટે પણ અત્યારે આવી બધી મુશ્કેલીઓ આવી રહી છે. તો હું તો એવું જ માનું છું કે, આવું બધું ન થાય અને લોકો શાંતિથી સારી રીતે જળવાઈ રહે, અને જો તેઓને શાંતિથી ખાતર મળી જાય તો સારામાં સારો, તો ઘણા લોકો સવારના એગ્રોની બહાર લાાઈનોમાં બેસી જાય છે, અને તેઓને કોઈ પણ ખાતર નથી મળતું, જેથી તેઓને ખુબ નિરાશા થાય છે, અને ઘણા લોકો મોટા વ્યક્તિઓ છે તેઓને મોટી ક્ષેત્ર છે તેઓ સેટિંગમાં કાળા- બજારીમાં તેઓ લઈ લે છે ખાતર, અને તેઓ ખાતર મેળવી લે છે, અને તેઓ એમનો ફાયદો જોવે છે, પરંતુ જે ગરીબો છે જેમને ખાતર નથી મળી રહ્યું. તો તેઓએ તે બાબતે વિચારવું જોઈએ, આ વિશે તમારું શું માનવું છે?
તમારી વાત એકદમ સજેજ છે, કે જેમ કે તમે ના અડી રહે છે, તો કલાક ના બસો થયા છે, જેવો કાદવ પાડવાના તો આ તેઓ કલાક તેમાંય કલાકના હાથમાં જોયતો તેઓ મોટા ખેતર હોય તો તેઓ એ ખાલી કાદવ ના બે થી ત્રણ હજારના એક કેંદામત એક ખેતર માં થઈ રહી છે, જેમ કે તેઓને ખુબજ મુશ્કેલી જેમકે આવકમાં ઘણો ખર્ચો થાય છે, તેઓ ભાત રોપે તો તેઓ ભાત નું નુકસાન થયું હોયતો, તેઓને ખૂબ પૈસાનું પ્રેશ જાય છે, જેમકે તેઓ ખેડૂત ખેડૂત ખૂબ નિરાશ પામે છે, જેમકે તમે જાણો છો કે ઘણા પ્રકારના આ જેવો આવ, આ વર્ષે તમે થયું જેમકે જેવો વરસાદનું વાતાવરણ વધુ હતું જેમ કે ભાત નો પાક તૈયાર થઈ ગયો, ડાંગર નો પાક તૈયાર થઈ ગયો, છતાં પણ તેઓ વરસાદ નુ પ્રવાસ ચાલુ જ હતો જેમ તેઓ પાત લઈ શક્યા નહી તેઓ અન્ય ખેડૂતો નિરાશ પામ્યા હતા જેમ તે પોતાનું પાકની મહેનત નું ફળના મળ મળી રહ્યું તે માટે તેઓ જેમ કે નાના ટ્રેક્ટરોમાં જેમ કે અન્ય આજના સાધનો પણ સબસિડીઓ પર મળી રહ્યા છે જે નાના ટ્રેક્ટરોને સીડી હોય છે તેઓ તમે લેવો તો તેવો તમે ભાડા પર ફેરવી શકો તે કે કાડો પડવા તમે અન્ય પ્રકાર ને હોય છે. જેમ કે તમે ડાંગર ના અનેક પ્રકાર હોય છે જેમ કે ડાંગર તરીકે અન્ય પાક પણ લઈ શક હું જેમ કે ચોમાસા પણ ચોમાસામાં લોકો ઘણું ડાંગરની ખેતી હોય છે જેમ કે ગુજરાતમાં પણ ભાગે પચાસ થી નેવું ટકા ડાંગર ની ખેતી કરે છે જેમ કે ડાંગર ઘણું છે જેમ જે લોકો ડાંગરમાંથી ઘણો પાક મેળવીને લોકો વેચે તેમે પૈસા મેળવે છે જેઓ પોતાનો સંગ્રહ પણ કરી લે છેમાં તેઓ સૂકો ચારો વેચે કે પછી પોતાના ઘરે પશુ હોય તો તેઓ સૂકો ચારો ખાવા માટે રાખે છે જેવો કે તે ખૂબ જ અ ખૂબ જ કેવું હોય છે તેમાં તમે શું જણાવા માંગો
અમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું તેમ સૂકો સારો જે ગાયો માટે હોય છે તે ખૂબ કોસ્ટ તે હોય છે અને અત્યારે આપણે જોઈએ છેએ કે આપણે જે સુકોચારો છે તે મહારાષ્ટ્ર તો સીલવા સા અનેક એ અન્ય ઘણી આગળથી આપણે સપ્લાય કરીને મગાવવા પડે છે જેથી કરી ડીઝલ અને પેટ્રોલનો ખર્ચો ખુબ વધી જતા ઈમ્પોર્ટ નો ખર્ચો વધી જાય છે અને તે આપણને અઢારસો થી બે હજાર રૂપિયાની માત્રામાં પડે છે જયારે આપણું જો મોટું ખેતર હશે અને આપણે વધારે માત્રામાં વાવીશું તો જે આપણે એ છે કે આદિવાસી ભાઈઓ અને બહેનો જે ગાયો કોસેે છે ભેંસો પોહોંચે છે તેમના માટે તે લીલો ચારો ઓછો નાખશે તો એ ચાલશે જો સૂકો ચારો તમને વધુ માત્રામાં મળી રહેશે અને તમે ત્યારે જોવા જાવ તો તમે જેમ કીધું તેમ ડાંગર પણ ઘણા પ્રકારના હોય છે જે હોય છે એક ભારે પ્રકારના ડાંગર અને એક હલસામાં ના અને એક મીડિયમ સાઈઝ નો હોય છે તો તમે જેમ કહ્યું તેમ જો આપણે સારામાં સારો ડાંગર રોપીશું અને સારામાં સારો પાક થશે તો એક વખત નો ખર્ચો થશે પરંતુ જે આપણા પશુ પક્ષીઓ પશુપાલન માટે જે આપણે રાખીએ છીએ તેમને સારો એવો ખોરાક મળી રહેશે અને જેથી કરીને જે આપણે ફાયદો થવો જોઈએ તે થશે અને જેથી કરીને જે આપણે બહારથી જે તેમના માટે ખાવાનું જે ઇમ્પોર્ટ કરાવીએ છીએ તે એટલું મોંઘુ પડશે ને જેથી કરીને આપણે સસ્તા ભાવે વસ્તુઓ મેળવી શકીએ અને સસ્તા ભાવે તે ખરીદી શકીશું અને જો આપણા ઘરની જ ખેતી હશે તો આપણે તે ઘરથી જ મેળવી શકીશું જેથી કરીને આપણને ઘણા એવા ફાયદાઓ થશે જેમ કે તમે જાણો છો કે આપણે અઢાર થી બે હજાર રૂપિયામાં જે તરત એ છે જો તે આપણને આપણા અહિયાં તો મળવા લાગશે તો તે આપણને નવસો થી આઠસો રૂપિયા ના ભાવમાં વધશે અત્યારે જોવા જાઓ તો દેવી સૂજન વધે તેવા પુળીએ નો ભાવ ખાલી પાંચથી છ રૂપિયા અથવા ચાર થી ત્રણ રૂપિયા હોય છે પરંતુ જેઓ તે સીઝન જાય અને ચાર મહિના વીતી જાય પછી તેજ પુડી નો ભાવ ઘણી બધી મા વધી જતો હોય છે અત્યારે તમે જોઓ કે પુરીનો પછી ભાવ દસ થી વીસ રૂપિયા થઈ જાય. અને તે લોકો શું કરે છે કે આ બધી વસ્તુ સંગ્રહ કરી રાખે છે અને જય્યારે તેમને જય્યારે તેની શોર્ટેજને લાગે કે આ વસ્તુ અત્યારે નથી મળી રહી તે તે માલ બહાર છે અને ઘણી બધા માત્રામાં વેચે છે અને ઘણા બધા પૈસા કમાય છે. અત્યારની જ વાત કરું તો અમારે અહં એક ઘાસડી વાળો છે તે પોતાનો માલ સ્ટોક કરી રાખે છે, અને જય્યારે તો તેનો ભાવ એકદમ ખુબ વધારે માત્રામાં વધી જાય અથવા લોકો પાસે ઘાસડી ઘટી જાય. એકદમ તેમને ખુબ જરૂર હોય જ્યારે તે મોંઘા ભાવમાં વેચી નાખે છે, જેથી કરીને તે ખૂબ ઘણો ફાયદો કરે છે ને અત્યારે તેને ખુબ મોટો સેડ ઉભો કરી નાખ્યો છે. તો આ બધું ન કરવું જોઈએ આ સંગ્રહ ખોરી એ ખુબ ખોટું છે. અને આપ ત મેમે કીધું એમ ચોમાસામાં આપણે ઘણા બધા બીજા પાકો પણ લઈ શકીએ જેમ કે આપણે જોઈએ કે આપણે વાલ રોપી શકીએ છીએ, જે આપણને શિયાળામાં કડી રૂપે ખાવા મળશે અને જેનાથી, આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે, અને આપણે તુવેર જેવી ચીજવસ્તુઓ પણ રોપી શકીએ છી તો તમે ડાંગર સિવાય કોઈ બીજો પાક રોકો છો?
હા મે રૂપિયા છે કે જેમથી તમે ટુવાર ટુવાર પ જી વાલ. પાપડી જે શિયાળામાં કામ આવે છે જે પાપડી કે વાલ નો ઉપયોગ કરો છો તો તમે ઉબર્યું જેમ ચુંંદ્યું અન્ય પ્રકારના વાનગીઓ બનાવવા માટે ટપાપડીઓનું આવે છે જેમ કે તમે જાણો છો કે ટુવરના લોકો ઘણા ખેતરોમાં તું જે ખેતરમાં પાણી ન સંગ્રહ થતો હોય તેે તરમાં તુવર રોપો તો તમે, તુવર નો પાક સારી રીતે મેળવી શકો જેમકે તે ટુઅર, પછી બજારમાં વેચે તો સારો ભાવ મળી રહે. તે ધન્ય પ્ર ર તુવેરો પણ હોય છે જેમ કે લાલ દાણા હોય છે અન્ય દાણા લીલા દાણા. કે જેમ, તમે જાણો છો કે તેઓ તેમમ કે તમે જાણો છો કે તુવર ના પ્રકાર અન્ય હોય છે, જેમ કે વાર